તેને
બરાબર ની બગાાયડી એને. તો આખી ભૂત બનાવી તી બોલતી તી કે આવડે ની ને તો કરી દેવા એ હા પણ બાજુ ના ઓલામાં હતા હા બાજુ ના રૂમમાં
નહી ખબર હોય.
હમ્મ. પછી ધોવાઈ ગઈ ને ઉપડી ઓલી બિસાડી માથે તો ઓલી કે તમને કીધું. તું મેં તમને મન હોય તો જ કરાવો મારી આગળ બાકી નહી.
હા.
હમ્મ તો એ બગાડી થી બોલતી હતી જેમ આવી એમ બાપાસ
ચાલુ કરી દેવાય એને એને લવર્યા ને
હામ હામાં બે કરે કા વાતું
હા એટલે અમે એનો ફોન ચોવીસ કલાક ચાલુ હોય
પ ઈ દિવસે આવી જ નથી હવે આવીએ લગભગ કાલે
પણ એની પાસે આવો ફોન ક્યાં છે એની હાટો આ એપ ચાલુ કરવો પડે
એના છોકરાઓ નો તો ન લઈ કાય
છોકરાઓ ન ને એની પાસે ડબરોશેે આવે ડબરામાં મેળ આવે તો નો આવે ને મેળ એપ આખું ડાઉનલોડ કરવું પડે
હા તો થાય બાકી નો થાય તો થાય બાકી નો થાય હમ
એમ છે બોલ બીજું
બોલો બોલો
લીટી તો ઓલી થઈ ગઈ સા ઘણી ખરી કા
કેટલી થઈ
ઘણી ખરી થઈ ગયેલી તે
લિપિ જોવ હવે તો
હા લીટીસ હોય ને હવે એ એના રીતે રીતે કટ થઈ જાય રહ્યો છે
એટલે મિલેટ
હા દસ મિનિટ પૂરી થઈ ગઈ ને એટલે કટ થઈ ગયો એની રીતે જ
હા ઉપર મિલિટ બતાડ છે. જો
હા ઘડી ઘડી બતાવેસ ને મિનિટ બતાવે છે દસ મિનિટ પૂરી થાય ને એટલે ઇ કટ થઈ જાય છે એટલે આપડે કઈ કામકાજ કરવું હોય તો કરી હાંકવી એમ
હમ્મ
હા તો આગડી તારો રાખું ને પછી ઓલા ને ફોન કરું છું એને ફોન કરીને હ શું કે ભાઈ હવે આમાં હું કે ઓલું તો નથી આપડે સબમિટ કર્યું હું કે એલે હું કેવાય ખાતાનું
ખાતા નંબર
હા તો પૈસા કેમાં અમારા માં આવીયા કે તમારા માં આવીયા
એટલે બેગ ની ચોપડી તો હજી કઈ કર્યું નથી લઈ ને આવવાનું કીધું છે
હે ત્યા હતો તો મારું તો નો કર્યું બેંક નું ઓલું કાય
હા તો એવું કરવી લેવું હતું ને તમારે ન્યાઆ એટલે તમારે તો પછી
તો એ ઘાય ઘાય માં મારું સાલું કરીને ભાગી જ ગયો એ દોસ્તાર ના ફોન આવતા હતા
હ આવે તો પછી કેજો પૂછજો
નઈ નઈ આગડી મેં આ દસ મિનિટ પૂરી થાય ને આપડી વાત ની
હમ્મ
હા એટલે મેં ડાયરેક્ટ એને કોલ કરીને પૂછે કે ખાતા નંબર નથી દીધા આમાં તો પછી કેમ થાય એમ
હા
હા ઘરે હશે તો ઘરે ત્યાં એને બોલાવીને લઈ ને આવે ને આ બધું પેલા ક્લિયર કરાવે
હમ્મ પુછી લેજો મેં એ નથી હજી નથી દીધા
તારા નંબર દીધા જ નથી તો ક્યાંથી આવે બાપ
બે મિનિટ થઈ કા
હા કેટલી મિનિટ થઈ હા બે મિનિટ ચુમ્માલીસ સેકન્ડ થઈ
થઈશ ને
હા થાય જ ને
કયા ઘા પૂરી થઈ છે મી
કઈ ઘાય ગા નથી થતી પુરી
આ જોઉ ઉપર બતાડે સે
એ તો મને ખબર જ છે બતાવેસ તો ખરી પણ ને આપડે છે ને એટલે આપડે છે ને ઓલું લેવું જ પડશે એલી બ્લુટૂથ લઈ જ લેવી બેઈ બે એક હારે લેશું ને તો આપડે સસ્તા પડશે
હા પણ મારે મમ્મી ને પૂછવું પડે
હા એ તારી મમ્મ ને પટાવી લે મે
માં હ કે. એટલા બધા પૈસા એબી વાતો કરવામાં વાહ ભાઈ વા
હા પછી એ તો આપડા ખાતામાં ભેગા જ રેવા દેવાના પછી કંઈક હાડી-બીડી લઈેશુ
હા ઓ
હાડી-બીડી લઈસુ મજા કરશું સાતમ-આઠમ માં રમીશું જુગાર
આ અહીંયા આવજો રમવા આયા રમાડેશે ની અંદરવાસમાં
પણ ત્યાં કોઈ બાધેને આમ ઘોંઘાટ નથી થતો ને તો આવો
નઈ નઈ
તો વાંધો નહી કેને ત્યાં રમેસે તમાર ત્યાં રમેશ કે કોની ત્યાં રમાડે
આયા બધી માં ચાલુ હોય ઘરે ઘરે
હા તારી ત્યાં રમાડતા હોય તો આવે બાકી બીજા ના ઘરે નહી આપડે કોઈના ઘરે નો જાવી
આપડે થોડાક જણા રમીએ તો આવું
હા બોલાવી લેજે ઓલીને બધા
પછી આપડણે બોલાવી લઈએ બધીને બાજુ માંથી
હમ સાતમ-આઠમ ના દિવસે આવે ને તો તો બેન બે દિવસ સટના એક દિવસ હોય ને તો મને ટાઈમ જ ન હોય કેમ કે જો કેટલું બધી મારે બનાવવાની હોય.
હા
તો ખાખરા બનાવું શક્કરપારા બનાવું ચેવડો તો નથી બનાવતી.
હમ્મ.
હા ચેવડો બેવડો નય ખાખરા બનાવું શક્કરપારા બનાવું. પછી ઓલી ચકરી બનાવું એ કઈ હવે આ વખતે ચકરી ફકરી નથી બનાવી હાથ દુઃખી જાય ઓલો હંચો પકડી પકડીને
હા હો હાથ દુઃખી જાય હવ
તો એમ છે એટલે પછી ગુલાબજાંબુ બનાવે હા લાડવા બનાવે
મોકલ મોકલજો ગુલાબજાંબુ આયા બનાવો મારી વાસ્તુ બનાવીને બધી વાં
હવે હા ભાઈ હા હા બધું જ બધું જ એક કામ કરું તને જ ઉપાડીને લઈ આવું તો
તને ઉપાડીને જ લઈ જાવ. તને ઉપાડીને અહીયા લઈ આવ તારે જે મન પડે ને ફ્રિશ ખોલીને ખાઈ લેવાનું. એમ હમજવાનું મારું જ ઘર છે
પડી એ
હા તો વી આવજે તું તારે પછી ઓલું શું કે ઓલું બનાવશું દૂધપાક બનાવું છું ઠંડુ. તો બધું બનાવું છું મે ને એટલું બધી બોણી બરણી અડધા લીટરની બનાવું.
બસ
હા બરણી ભરીને થોડીક આટલું બધી બનાવાય હા એટલે પણ કઈ ભાવ નઈ એ ટાઈમ તો તું તો હમણાં તો આપડે જીભ આમ લબ લબાવે પણ બાકી બનાવ્યું હોય ને તો આપડે ભાવે ની
કેમ નો ફાવે દૂધપાક
અરે એમ નય એટલે આપડે મીઠું કેટલું બધી બનાવી ઘરમાં તો આપણે ખાવા બેઠવી ને એ ટાઈમ પર નો ભાવે.
હા પ એમાંથી એક આડું તો માન ખાય પછી તો પૈડું રે બધું.
એ હાતમનું ખાવાનું મેં લાડવાનું એ બધું બનાવુંને તો બેન અઠવાડિયા બે અઠવાડિયા સુધી એમને મસ્ત- પડ્યા ર પછી આ અમારો દેર આવે ને તો ઈ ઈ ખાઈ જાય. એને બહુ ભાવે એવું બધું હા એ મંગાવ્યા- કરે જાતો તારી મમીન કે તો માર છોકરાન કે જા તારી માઁ ને કે તો ઓલું મોકલાવે- મે તારી માને કે ન રાંધવાનું હા-
બધું એ મન્ગવે રાખે.
હા એ એની માસે બહુ હરામી. હા છોકરાઓ જ હારા છે બાકી એમાં કઈ લીધા જેવું નથી.
હમ.
એમ છે.
હમ.
બોલ બીજું! હું બનાવવાની આજે મેં તો હવારે ઓલા ખારીયા બનાવ્યા તા. ડુંગળીના ખાર્યા કરીને દીધા-
આ તો જડદો ને બનાવવાનું હોયને મીઠું મીઠું-
ઘરે-
જડદો?
આજ તો અમારે પનીર ટીકા નો વારો સે.
વાહ ભાઈ વાહ!
હમ નહી નઈ બહારથી હોટલ માંથી લઈને આવવાનું પનીર ટીકા મેક મે રોટલી બનાવી નાખે- કંટાળી ગીશુ લી રાંધી રાંધિને હાવ.
રોજ નું આજ ખાઈ લેવાય.
તો તાર ભાઈને મેં કીધું પૈસા ગયા મ હો બાપા મેં કીધું એક એક આ દિવસ- તો મેં કીધું પનીર ટીકા ને એવું કક ખવરાય કેમ કે મેં તો નોનવેજ કઈ ખાતી નથી એલી.
અમે તો કાલ થી ખાયું મનગવીને આજ તો નો ખવાય ને. એટલે.
હજે અમે અમે તો હસોડા ખાતા જ નથી તારા ભાઈ તે બિચારો ક્યારેક મન મહેમાન હોય ને તો એ- તે ઓલું ચિકન વગેરે ખાય બાકી બીજું કઈ -
શોકરાવ.
એ ને -
હમ
બાપા મેં એકલી શું અમે મા માં દીકરો સે બે નથી- ખાતાય બાપ દીકરી ખાય-
હે
હા એ બાપ દીકરી ખાય ને અમે મા દીકરો નથી ખાતા કઈ નોનવેજ. એટલે અમારે તો જો અઠવાડિયે બે અઠવાડિયે અમારે પાર્ટી હોય જ હું કે ઢોસા ખાવા ઉ ના આવે પછી પનીર ટીકા
એમ?
પછી પાવભાજી અમારે એ ચાલુ જ હોય વરસમાં કેટલી વાર.
હોટલ માં-
હા ઓ
હમ્મ
હમણાં જ ત્યાં મેં આવી દી ત એ મેનમાર દેને જો ત્યાં આવી તી તું આવી તી ત્યારે-
હા હા.
ઓલા ફેરું મેં નતી આવી નયા ત્યારે જ હા ત્યારે જ પનીર અ પનીર ભુરજી ને એવું- ખાવા લઈ ગયો તો મને કે હાલો આપડે ખાઈ આવીએ કે ક્યાં ખારું. તમે કીધું હાલ ભાઈ મારી પાસે પૈસા બીસા નથી કોહ. હા થ કે એવું થોડી હાલે કે મોટા તમે શો કે તમારે બિલ દેવું પડે એલા- તો મને કેવું જોતું તુને તો હું ઘરે - લેતી આવત કે અત્યારે તમારા પાસે કેટલા હશે મેં કીધું મરી પાસે કાંઈ નથી તમે મેં કીધું લઈને આવો તમારા ભાઈ લઈ જાય તો મારે હું પૈસાની જરૂર હોય
હા
હા ઈ મને અહીંથી લઈ ગયો પછી તારા ભાઈ લેવા આવ્યા હતા તમારે કઈ ભાડાના તો કા ખરસવાના ન હોય હા એટલે મેં તો કઈ લઈ દે ન આવું મારી બજેટ લઈને આવું
હા
એવું છે
બસ હવે બે મિનિટ વાત કરવાની છે
હા ઓ મિનિટ પૂરી થવા જાવાઈશ હમ્મ હા મિલીટ પુરી થવા આવીએ એ રીતે પછી કટ થઈ જાય પછી આપે કામ જ લાગીએ મારા તો પોતા વાયંદા પળ
છે ને તો મસ્ત ગરમ ગરમ પાણી આવી રુસ તો ના એ ના
મારો તો પોતા વાયંદા પૈડા્યાચ
હા બસ બે મિનિટ ની વાર છે જો એક જ મિનિટ ની વાર છે
હમ્મ
નવ મિનિટ તો થઈ ગઈ
થઈ ગી સજમીન લટ પૂરી
હા પછી તું ક્યારે કરે કે મેં કરું
હવે હું કર આ તમને
હા તો મને સાદો ફોન કરીને કે છે તો હ ઓનલાઈન આવે હમણાં પાછી નેટ બંધ કરી દેને
હા તો એમ ક હું નેટ બંધ કરી દઈ બાપા પછી ચાલુ રાખી રાખીને તો વેલાસર પૂરું થઇ જાય છે હા હા
હા સાદો કોલ કરને તો પછી હું ફોન કર તને બરોબર
ફોન કરી ને કે પછી ઓનલાઈન થજો
તો તને આમાં કરતા નથી આવડતો ફોન
તમારા નંબર મારે નાખવા પડીએ નંબર ક્યા ને આ ખાાસોછી પેલા હું એક કાગળ માં લખા પછી કાગળ માંથી લખી ને આમાં કંઈક કરા નિયા ઓલા
હા હા હા વાંધો નહી
એટલે એટલે તમે તમને જ કહશો તમે કરો ને આખી હવે પછી એવી રીતના કરીને હું ફોન
એલી તો મને આમાં ડાયલ કરવા પડે છે, તારા નંબર આમનેમ મને પાઠ થઈ જાય ડોફી
માં તો કાગળ માં લખી નાખો ને પછી ફોન લગાડો કોલ્યું ને એમ જ કીધું.
કરી કરી કરી કરીને ઓલર દેર હતો મને તારા નંબર આપ્યા મેં તો આમાંથી થોડી નીકળાય તો એ કે બરોબર નંબર દઉં શું કે.
હમ્મ તો મારે એમ જ થયું મારે એમ જ થયું. તે એટલે તો મારા પછી વાત કરવી.
ત્રીસ સેકન્ડ થઈ ગયા કાપી નાખું.
ક્યા હમ્મ એની રીતે બંધ થાય એ
અચ્છા એવું છે એ હા તો એની રીતે બંધ થઈ જવા દે હે કે નહીં
હવે થઈ જ જાય બધ પૂરી થાય ને દસ મિનિટ પૂરી થાય
બોલ બોલ
હમ્મ બંધ થાય હવે.
આળી અગિયાર સેકન્ડ ના અગિયાર મિનિટ થઇ જાય.
એ મે બોલવાનું છે.
એટલે મારે નવું છે યાર નયા ને પેલા ઓલા ને ફોન કરીને કહ કે એલા ખાતા નંબર નથી દીધા તો ક્યાંથી ને ઓલું થવાનું છે.
તેમનો પૂછી નકટઠા તો ઈ કેમ. અગિયાર ઓલા થઈ ગયા આપડે કટ કરી નાખો તમે અહિયાંથી.
એ હા. અનપૂર્ણ કરો.